હાલો.
હાલો.
કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં આતો મેં કીધુ વરસાદ એટલો બધો વધી રહ્યો છે, કે મારી મિત્ર મારી સખીને પૂછી જવુ, કે બરાબર છે, કે નથી.
બરાબર હુ તો સારી છુ, તમે સારા છો.
હા કંઈ નહીં આતો તમે અમુકવાર ઘણી મુશ્કેલીઓમાં મારો સાચો સહકાર આપ્યો છે. એટલે મેં કીધું કે મારા મિત્ર સાથે જ મેં મિત્રતાના વિષય ઉપર થોડી ચર્ચા કરી લો
બરસ ખુબ જ સુંદર વિષય છે, વાત કરવા માટે
હા એતો ઘણી સાચી વાત કીધી કારણ કે સંબંધો લોહીથી બની શકે છે, પરંતુ મિત્રતા છેને. એ આમ હૃદયથી બનતી હોય છે, અને મિત્રતા જે એવો સંબંધ છે. કેજે જન્મથી આપણને મળતો નથી, આપણે આમ જાતે જ પસંદ કરતા હોઈએ છે. જીવનમાં માતા પિતા આપણને જન્મ આપે છે, શિક્ષકો જ્ઞાન આપે છે. પરંતુ સાચો જે મિત્ર હોય એ જીવનની દરેક પરિસ્થિતિમાં આપણો આમ સાથી બનીને રહેતો. હોય છે, સુખમાં સાથે હસનાર ઘણા મિત્રો મળતા હોય છે, પરંતુ જે દુઃખમાં હાથ પકડીને સાચો સાથ આપે એને જ આપણે સાચું મિત્ર કહી શકીએ
હું એકદમ સાચું પણ અને મિત્રતામાં એટલું જ અને નથી પણ મિત્રતામા પ્રેમ વિશ્વાસ, સન્માન સમજણ અને નિઃસ્વાર્થ લાગણી પણ હોય છે.
હા એતો તમે સાચી વાત કીધી સાચો મિત્રતા આમ કોઈ સ્વાર્થ માટે નથી હોતી, પરંતુ એકબીજાના સુખ અને વિકાસ માટે હોતી હોય છે. અને મિત્રતાનું મહત્વ પણ એટલું છે કારણ કે મિત્રતા આપણા જીવનનું એક અનેક રીતે સમૃદ્ધ બનાવતું હોય છે આપણી જે એકલતા હોય છે. એને દૂર કરતી હોય છે, આપણે કોઈ મુશ્કેલીમાં ફસાયા હોઈએ તો એની માટે આપણને હિંમત આપતી હોય છે. આપણે કોઈ માનસિક રીતે અસ્વસ્થ છીએ તણાવમાં છીએ તો કોઈ પણ રીતે આપણને મસ્તી મજાક કરીને એ તણાવને ઘટાડવામાં મદદ કરતું હોય છે. પછી આપણો જે આત્મવિશ્વાસ છે. એ પણ વધારવામાં મદદ કરતી હોય છે, અને જીવનના આનંદમય બનાવવામાં પણ એનો ઘણો યોગ થાય છે. એટલે ઘણી વખત જે વાત આપણે પરિવારને ના કહી શકીએ તે વાત આપણે મિત્રને સારી સરળતાથી શેર કરી શકીએ છીએ. અને એ પણ જો મિત્રથી બને કે એનો ઉકેલ લાવી શકે તો એની માટે પણ એ ઘણું યોગદાન મિત્ર આપતો હોય છે
હમ એકદમ સાચું કહ્યું તમેં જીવનમાં સારા મિત્રો હોવું એ સૌથી મોટું સૌભાગ્ય છે તેઓ ખરે આપણા જીવનને ખુશીઓથી ખુશીઓથી ભરી નહી લેતા અનેક મુશ્કેલ સમયમાં પણ હિંમત આપે છે
હા એ તો સાચી વાત કીધી અને સાચા મિત્રના અમુક ગુણો પણ આપડે જોઈએ તો હોતા હોય છે કે સત્ય બોલે મુશ્કેલીમાં સાથ આપે આપડી કઈ સફળતા હોય તો એ સફળતામાં ખુશ થાય પછી ભૂલ થાય તો આ પણને પ્રેમથી સમજાવે કે અહીંયા તારી ભૂલ છે તારે આ ના કરવું જોઈએ પછી આપડો વિશ્વાસ ક્યારેય તોડવો ના જોઈએ સ્વાર્થ કોઈ પણ જાતોનો મનમાં રાખતો ના હોવો જોઈએ અને આપડા વિકાસ માં પણ આમ મદદ કરે એવો તો સાચો મિત્ર હંમેશા હા કે તે જરૂરી નથી પણ જરૂર પડે ત્યા એને ના પણ કેવું જોઈએ અનેને આપણને સાચું માર્ગ પણ બતાવવો જોઈએ આજે કયા આમ સાચો મિત્ર આપડે કહી શકીએ
આ વાત તો તમારી સાચી છે મારા મતે પણ તમે કીધું એમ જ કે સાચો મિત્ર ક્યારેય આપણને ખોટા માર્ગે જવા નહી દેતો જે મિત્ર માત્ર ખાલી ખાણ જ કરે તે સાચો મિત્ર નથી પરંતુ જે જરૂર પડે ત્યારે સાચી સલાહ આપે તે સાચો મિત્ર કહેવાય છે
હા એ તો સાચી વાત કીધી અને અમુક તો ખરાબ મિત્રની અસર પણ આપડા જીવન પર જોવા મળતી હોય છે કે દરેક મિત્રો સા સાચા અને સારા હોય એવું જરૂરી નથી હોતું અમુક વાર તો ખોટા મિત્ર સાથે પણ આપડે મિત્રતા કરી બેઠતા હોય છે એને કારણે આપણને કુટુંબ મિત્ર છે એ ખરાબ આદતો છે એ તરફ લઈ જતો હોય છે આપડે જોતા હોય કે ઘણા વ્યસનો હોય છે બાળકો આમ રસ્તા ઉપર ગલ્લો હોય તો ત્યાં બેઠા બેઠા કરતા હોય છે ખરાબ આદત કહેવાય પછી આપડા અભ્યાસ પણ એ બગાડી શકતો હોય છે કે કોઈ લેક્ચર કેવું હોય તો બંક મારીને આપણને આમ પ્રેરિત કરતો હોય કે ચાલો જતા રહીએ નથી ભણવું એના લીધે આપડો અભ્યાસ પણ બગાડતો હોય છે પછી સમય નું બગાડ બગાડ પણ કરાવતો હોય છે અને જીવનના ખોટા નિર્ણયો પણ આપડા થી લ લવડાવી શકે એવું હોય છે એટલે મિત્ર પસંદ કરવો એ કરતી વખતે તમારે સમજદારી રાખવી જોઈએ કારણ કે મિત્ર આપડે પસંદ કરવાનો છે
સાચું કહ્યું તમે અને મિત્રતા તો આપણને બાળપણથી જ જોવા મળતી હોય જેમ કે શાળાઓ અને કોલેજ નું જીવન મિત્રતા વગર અધૂરું લાગે છે
હા એ તો સાચી વાત કીધી એ શાળા અને કોલેજોમાં પણ આપડા ઘણા મિત્રો બનતા હોય છે અને વિદ્યાથા જીવનમાં પણ આમ મિત્રતાનું મહત્વ હોતું હોય છે કે અ મિત્ર સ્થાન સ્થાન ખુબ મહત્વનું હોય છે કે સાથે આપડે અભ્યાસ કરતા હોઈએ એક બીજાને જો કોઈ કવેરીશ હોય કોઈ કવેશ્ચન હોય કોઈ શંકા હોય તો એને દૂર કરવી જોઈએ અને પ્રોજેક્ટમાં સાથ સહકાર આપીને કામ કરવું જોઈએ પરીક્ષાની તૈયારીમાં પણ મદદ કરવી જોઈએ અને નિષ્ફળતામાં આમ હિંમત આપે એવો મિત્ર હોવો જોઈએ
હમ સાચું ક્યું તને કારણ કે મિત્રો સાથે વિતાવેેલા સમય જીવનભર યાદ રહે છે.
હા એ તો તમે સાચી વાત કીધી એક આમ સારી મેમરી બની જતી હોય જે આપણે જે મજાક મસ્તી કરી હોય. કે કઈ પણ કર્યુ હોય. અને અમુક વાર તો કેવું થતું જ હોય કે આપણે ક્યાંક બેઠા હોઈએ એકલા, પણ અમુક વાર આપણા મિત્રની જે મસ્તી કરેલી એ યાદ આવી જાય. તો આપણા મોઢે એક નાનું હાસ્ય અને સ્મિત પણ આવી જતું હોય છે.
આ વાત તો તમારી સાચી છે પણ આજકાલ હું જોઉં છું ઘણા બધા ઘણા લોકોની મિત્રતા તરત જ તૂટી જાય છે કારણ કે મારા મતે તો એ લોકો લોકો વચ્ચે વિશ્વાસ જ નથી. જો મિત્રતાનો સૌથી મોટો મહત્ત્વનો આધાર છે. તો એ વિશ્વાસ છે જો મિત્રો વચ્ચે વિશ્વાસ જ ના હોય, તો સંબંધ લાંબો ટકી શકતો નથી.
હા એ તો તમે સાચી વાત કધી અને વિશ્વાસે તો મિત્રતાનો આ મોટો પાયો છે જો વિશ્વાસ તૂટી જાય તો મિત્રતા લાંબા સમય સુધી ટકી શક તી નથી. અને સાચો મિત્ર ક્યારેય મિત્રતાના મિત્રના જે રહસ્યો છે એ જાહેર કરતો નથી અને તેની ગેરહાજરીમાં પણ તેનો આમ આદર જાળવે છે.
હમ એકદમ સાચું કયું તમે. વિશ્વાસની સાથે સાથે પ્રામાણિકતા પણ જરૂરી છે. મિત્રઓ એકબીજા સાથે બીજા ની ખોટે એકબીજા સાથે ખોટું બોલવું ન જોઈએ છેતરપિંડી કરવી ના જોઈએ અને મુશ્કેલીમાં એકબીજાનો સાથ છોડવો ના જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને આ ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં પણ મિત્રતાનું ઘણું મહત્વ આપણે દર્શાયું છે જો જાણીએ કે કૃષ્ણ અને સુદામાં તો આ મિત્ર મિત્રતા એક નિસ્વાર્થ પ્રેમ અને સમાનતા નું આપણે શ્રેષ્ઠ ઉદાહરણ માણી લઈએ તો પણ ચાલે. ગરીબી હોવા છતાં પણ કૃષ્ણ સુદામાનો આદર કર્યો અને મિત્રતા નું મૂલ્ય જાળવ રાખ્યું પછી શ્રી રામ અને સુખદ્રીવ તો આ મિત્રતા છે એ વિશ્વાસ સહકાર અને એકબીજાને આપેલું વચનનું પ્રતિક છે એટલે બને એટલું આપડણે આમ જાળવવું જોઈએ.
હમ્મ એકદમ સાચું કહ્યું તમે પણ આજકાલ ટેકનોલોજી નો જમાનો છે.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
તો સોશિયલ મીડિયા પર પણ હજારો લોકો મિત્ર તરીકે જોડાયેલા હોય છે પરંતુ સાચા મિત્ર ખૂબ જ ઓછા હોય,
હા એ તો તમે સાચી વાત કીધી. આજે સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોય પરંતુ જે સાચો મિત્રો હોય એ ખબ ખૂબ ઓછા ઓછા હોતા હોય છે. અને મિત્રોની સંખ્યા કરતાં તેમની ગુણવત્તા વધુ મહત્વની છે. સાતો મિત્ર એ છે જે મુશ્કેલી ના સમય તમારી સાથે ઉભો રહેે. અને તમારી જે મુશ્કેલી છે એને હલ કરવામાં એનું જે ટેન્શન છે એ ઘટાડવામાં મદદ કરે એજ એક સાચો મિત્ર છે. અને મિત્રતા સારા મિત્રો હોય એ આપણનામાં સારા વિચારો આપે, નવી બાબતો શીખવે આત્મવિશ્વાસ વધારે, અને લીડરશીપ અને ટીમવર્ક શીખવતું હોય અને જીવનમાં આગળ વધવામાં પ્રેરણા આપતું હોય છે આવા બધા મદદ કરે તો આપણા વ્યક્તિત્વમાં પણ ઘણો વિકાસ થતો જોવા મળે. તો હોય છે.
હમ્મ, સાચું કહ્યું તમે. સારા મિત્રો આપણને પ્રેરણા આપે છે. જો મિત્રો મહેનતી, શિસ્ત બુદ્ધ, પ્રાત્મક વિચાર ધરાવતા હોય તો આપણામાં પણ એક તેવા સારા ગુણો વિકસે છે.
હા, ઈ તો સાચી વાત છે, અને મિત્રતા જાળવવાની પણ એક આમ કળા છે કે એકબીજા નો આદર કરવો જોઈએ, એકબીજાને સમય આપવો જોઈએ. પછી આપણે ખુલ્લા કોઈ વાત કરતા હોય તો ખુલ્લા મનથી વાત કરવી જોઈએ. અને નાન નાની વાતોમાં આપણે કોઈ પન જાત નો અહંકાર ના રાખવો જોઈએ, જરૂર પડે ત્યારે માફી માંગી લેવી જોઈએ, અને માફ કરવું જોઈએ. સુખ અને દુઃખ બંને માં આમ સાથે રે એવું કરવું જોઈએ, તો આપણી મિત્રતા સાલો વર્ષો-વર્ષો સુધી આમ ટકાઈ રહેતી હોય છે.
સાચું કહ્યું તમે, ને સાચા મિત્રમાં ઘણા સારા ગુણો હોય છે જેમ કે દયાળું સ્વભાવ મદદ કરવાની ભાવના, વિશ્વાસ, પ્રમાણિકતા સ્નેહશીલતા અને સમાન, આવા મિત્રો જીવનને વધુ સુંદર બનાવે છે.
હા એ તો સાચી વાત છે. મિત્રતા એ આમ જીવનનું સૌથી સુંદર અને કિંમતી બંધન છે. સાચા મિત્રો આમ જીવનને સરળ, આનંદમય અને અર્થપૂર્ણ બનાવતા હોય છે. એથી મિત્રોની સંખ્યા વધારવા કરતા જો તમે સારા મિત્ર બનાવવાનો પ્રયત્ન કરો તો એ તમારા માટે સારું રહેે. અને જીવનમાં સંપત્તિ, સફળતા, પ્રસિદ્ધિ ફરી મળી શકે છે, પરંતુ સાચો મિત્ર વારંવાર આપણને મળતો નથી.
સાચું કહ્યું તમે. અને મિત્રતા જળાવવી રાખ ખવા માટે પણ એકબીજા નો આદર કરવો સમય આપવો, સમજ દૂર કરવી વી અને જરૂર પડે ત્યારે માફી માંગવી પણ ખૂબ જ જરૂરી છે.
હા આ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહીં સારું-સારું ચલો. પછી વાત કરીશું આપણેે.